હાલો.
હલો.
હેલો હા કેમ છો. હાલો.
હલો.
હા, આવાજ આવે છે?
હા, આવું છે કે આવાજ?
હા આવે છે.
હા આવે છે. મજામાં. હવે કામ
હા, બોલો ને.
બાત પૂછની થી.
હા, પૂછો ને.
આજ મને તારી સાથે અંધશ્ર દ્ધા યા વિષય પર વિસ્તારી બાત કરવાની છે. આ વિષય ખૂબ જરૂરી છે. કારન કે આજ પન ઘણા લોક વિજ્ઞાન, અંધશ્ર તે કરતા અંધવિશ્વાસ પર વધારે ભરોસા કરે છે.
હા આ એક ગંભીર સામાજિક સમસ્યા છે, અંધશ્રદ્ધા એટલે એવી માન્યતા કે વિશ્વાસ, જત વિજ્ઞાન અનુભવ. અથવા સત્ય પર આધારી ન હોય. પન લોકાની મનમા ડર, પરંપરા અથવા ગલત. સમજકારને ટિકિલે હોય.
હા ન સાચી વાત હે. ઈજ ને એ ઈત ઈટલે જે વસ્તુની એ બિના વિચાર, બિના પુરાવા ફક્ત ડર. અથવા લોગો એ કુછ વે એ કરને સાચું માનવવા આવે. એ એનસ અંધશ્રદ્ધા કહે કહી કરે સે.
હા એકદમ. ઉદાહરણ તરીકે બિલાડી રાસ્તો કાપે તો અપશકુન. ગ્રહણ સમયે ખાવું નહીં. કાલા જાદુથી બધું થાય છે, કોઈ તાવીસથી બધી સમસ્ યા હલ થઈ શકે. આ પ્રક કારના વિચાર અંધશ્રદ્ધાના ભાગ બની શકે.
હાના હાના એકદમ સાચી વાત હે. અંધશ્રદ્ધા શું છે?
અંધશ્રદ્ધા એટલે વો વિશ્વાસ જેમાં વિચાર, તકૅ, વિજ્ઞાન આ ત્વ સાચા પુરાવા કરતા ડર. બ્રહ્મ અથવા પરંપરાને વધારે મહત્વ આપવામાં આવે. એવા વિશ્વાસના કારણે લોકો ખોટા નિર્ણય લેવા લાગે છે.
હા, ના અંધ્રશ્રદ્ધા બુદ્ધ બુદ્ધિ બંધ કરવાની. મિલોની વિશ્વાસ છે.
હા એકદમ અંધશ્રદ્ધા માટેે
શા માટે? ફેલાય એ છે, આ સ સમાજ જ માં અંધશ્રદ્ધા શા માટે ફેલાય છે? એન
પાછળ ઘના કારણો હોઈ શકે. શિક્ષણના અભાવ, ડર અને અસુરક્ષા, અજ્ઞાન જુની પરંપરાઓ. કોઈ બાબાનો અથવા ઢોગી લો. કન છે અંધ ભરોસે રોગ, દુઃખ અથવા સમસ્યા. ઝટપટ ઉપ ઉપાયનીચ્છા.
હા જ્યારે જ્યારે લોકો પરેશાન હોય જાય છે એ ત્યારે. કરેકે વિચાર કરતા વિશ્વાસ પર વધારે દોડ છે.
હા બિલકુલ. બિલકુલ એકદમ સાચી વાત છે, ને
આંધ્રશ્રદ્ધામાં માટે ફેલાય છે.
હા જ્યારે લોકોની ભવિષ્યવાણી ચિંતા બીમારી આર્થિક સમસ્યા. પરિવાર ની અડચણ હોય.
ઉપાય સોચી લગી શકે.
હા ડરેલા માણસને કોઈ પણ સહેલો ઉપાય સાચી શકે છે.
હા, ના એકદમ.
હા, શિક્ષણની અભાવ અંધશ્રદ્ધા.
નાની શું સંબંધ છે.
શિક્ષણથી વિચારશક્તિ વધે છે, લોકો પક્ષે. પ્રશ્ન પૂછતા શીખે છે, કારણ પરિણામ સમજે છે, વિજ્ઞાનને સમજ. જે જ શિક્ષણની અભાવ. હોય તો આ અંધવિશ્વાસ વધારે જમા લે છે.
હા ના એટલે ફક્ત વિચાર. વાંચવાનું લિખાનું નહીિ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ. જરૂરી છે.
હા બિલકુલ ઢોગી બા ભાવાને અંદર.
ડોગી બાવાાઓને. ઘણી વાર લો બતાવે તાંત્રિક અથવા ઢગી. ની પાસ જાય છે યા શા માટે.
કારણ કે એ લોકો સમસ્યા ક હલ કરવના નાામી ડર પેદા કરે છે અને પછી ઉપાય બતાવે છે કોઈ કહે કે તારા ઘરમાં દોસ્ત. છે કોઈ કહે કે તાવીજ બાંધ કોઈ કહે કે પૈસા આપ પૂજા કરો. અને લોકો વિશ્વાસ કરી લે છે.
હા ના ઘણા લોકો એસાા. પૈસા પૈસા સમય માનસિક શાંત. બનો ગુમાવે છે.
હા એકદમ એકદમ સાચી વાત છે.
આંધશ્રદ્ધા મુખ્ય નુકસાન શું છે.
અ લોકો સત્યની વિજ્ઞાનથી દૂર જાય છે. આરતીક નુકસાન થાય છે. અખોટી ઉપચાર પદ્ધતિઓ આપલા બ છે. ડર વધે છે સમાજમાં ભ્રમ ફેલાય છે. ક્યારેકે નિર્દોષ લોકોને દોષી માનવા આવે છે. જે જ સ્ત્રી બાલક અથવા ગરીબ લોકો પર અન્યાય થઈ શકે છે.
હા એટલે અંધશ્રદ્ધા ફક્ત એક માન્યતા નહી તો. નુકસાનકારક સમસ્યા છે.
હા બિલકુલ એકદમ સારો વાત છે.
અંધશ્રદ્ધા આરોગ્ય પર કેવી અસર કરે છે.
ઘણી વાર કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જવા બદલને બાબાને ઝાડફૂક કરાને આથવા ખોટા ઉપર ચારને પકડી લે છે અને કારણે રોગ વધી જાય સમયની કળી જાય અને ક્યારેકે જાન પણ જોખમમાં મૂકી.
હા, ના, સાચી બાત હૈ. હા, બીમારી આ યોગ્ય ઉપચાર જરૂરી છે, અંધશ્રાદ્ધા નહીં.
હા, એકદમ, એકદમ, એકદમ સાચું.
કિયારે અંધશ્રદ્ધાની. નામે સ્ત્રીઓ પર પણ અન્યાય થતે હોતા હોતે છે ને!
હા કોઈ સ્ત્રીને અપશકને કહેવી ડાયન કહેવી વિધવાને દોષ આપવો. મા માસિક ધર્મ સમયે સ્ત્રીને અશુદ્ધ માનવી આ બા બધું અજ્ઞાન અને અંધશ્રદ્ધા સાથે જોડેલા હોઈ શકે
હા ના સાચી બાત આ તો ખૂબ દુઃખદ અને ન્યાયપૂર્વક છે.
હા સ્ત્રી નુ સન્માન અને વિજ્ઞાન બંને જરૂરી છે.
બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા શું કરવું જાય છે.
બાળકોને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવા વિજ્ઞાનના પ્રયોગ સમજાવવા સાચી માહિતી તી આપવી. ડરવાની બદલે સમજાવવું અને જે કોઈ કહે એ સાચું હોય એવી માનસિકતા ન બનાવી હમ
હા, બાળકાથી વિચાર શક્તિ વિચાર વિકસિત કરવાની જરૂરી છે.
હા, બિલકુલ.
હ, એક જરૂરી પ્રશ્ન. પરંપરા એ અને અંધશ્રદ્ધા શું? પ્રકાશ.
ખૂબ મહત્વની ફરક છે, અ દારીક પરંપરા અને અંધશ્રદ્ધા નથી. ઘણી પરંપરાઓ સંસ્કૃતિ, સામાજિક અથવા સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી બની હોય. પજે પરંપરા ભેદભાવ, અજ્ઞાાનથવાનું. નુકસાન પર આધારિત હોય, એ અંધશ્રદ્ધા બની શકે.
હા, ના એટલે બુદ્ધિ, પરંપરા ને આંખ મૂદને અ મુદનેની માનવી એક એનો અર્થ સમજાવે જાય છે.
હા, સરસ વાત છે. આ અંધશ્રદ્ધા આ અંધશ્રદ્ધા તો
અંધશ્ર્ધા દૂર કરવાનું હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિ ત્રિકોણ શા માટે જરૂરી છે?
કારણ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપને પ્રશ્ન પૂછવા, કારણ શોધવા પૂરવા માંગવા અને તર્કથી વિચારવા આશીકવાળે છે. એ અંધશ્રદ્ધા તમને કમજોર બનાવે છે?
હા, ના શા માટે? આને કેવી રીત એ પ્રશ્ન પૂછવા જરૂરી છે.
હ. જાગૃકતા અભિયાન ચાલવી શકે, શાળાઓમાં વિજ્ઞાન અને તક પણ ચર્ચા કરવી શકે, ધોગી લોકોનો
સમાજ અંધશ્રદ્ધાઓ ઓવી કરવાના આ શું કરી શકે?
હા, જાગૃકતા અભિયાન ચાલી શકે, શાળામાં વિજ્ઞાન અને તક્ર પણ ચર્ચા કરવી, ઢોંગી લોકો નો પર્દાફાશ કરવો. મીડિયા દ્વારા સાચી માહિતી ફહેલાવી. મહિલા અને ગ્રામીણ સમૂહમાં માર્ગદર્શન આપો.
હા, ના સમાજ મેળવે પ્રયાસ કરવે તો પરિણામ જરૂરી આવે છે.
હા, એકદમ આવી છે ને.
ન પરિવાર શું કરી શકે?
પરિવારના મોટા લોકો એ બાળકો અને યુવા પીડીીને ડરાવવાને બદલે સમજાવવું જોઈએ કોઈ સમસ્યા હોય તો યોગ્ય વ્યક્તિ ત પાસે જાઉ ડોક્ટર શિક્ષક સલાહકાર ઘરમાં તર્ક અને સમજુ વાતાવરણ હોય હોવું જોઈએ
હા, ના એકદમ સાચી વાત, બિલકુલ. આજ કલ સોશિયલ મીડિયા પર પણ ખુબ ખોટી વાતે ફેલાય છે, કે અંધશ્રદ્ધા વધારે છે.
હા, કારણ કે ફેક વિડિયો. ફોટા મેસેજ, ચમત્કારના દવાઓ કે ડરાવનીપોસ્ટ આ બધા ત્યાં અંધશ્રદ્ધા ફેલાની છે કે, એટલે ઓનલાઈન જોઈ. જુલી અ ડાયરેક્ટ વાત પર ભરોસો કરે, આ વેરીફાય કરવું જરૂરી છે. તો
સાચવી વાત. એ ઠીક છેઠીક બાદ મે બાત કરું છું.